હલો.
હલો.
શું તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે?
હા આવી રહો છે.
તો કેવું ચાલે છે બધું મજામાં ને?
હા મજામાં.
તો આજે આપણે ભારતમાં મનાવતા જુદા જુદા તહેવારો વિષય વાત કરી, આને છે.
હા.
તો આપણેે સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત તહેવારની વાત કરીએ, અને ગુજરાતી અહ સાલ પ્રમાણે દિવાળી સૌ થી પહેલો તહેવાર આવે છે.
હા, સાચી વાત છે તમારી.
હા, અને દિવાળી પણ ખાલી એક દિવસ નો તહેવાર નથી, તે ઘણા ટાઈમ સુધી ચાલે એવો તહેવાર છે. જેમાં દિવાળી નો દિવસ, પછી બેસતું વરસ, ભાઈબીસ એવા પ્રકારના દિવસો આવે છે.
હા. અને તેમાં ખુબ જ મજા આવે છે. બધા નાના બાળકો ફટાક
હા સાચી વાત છે, તો આપડે જોવા જઈએ તો દિવાળી નો તહેવાર અગિયારસ થી ચાલુ થઈને પૂનમ સુધી મનાવવામાં આવે છે, જેમાં અગ્યારસ વાઘ બારસ પછી ધનતેરસ, કાળી ચૌદસ અને અ દિવાળી અને પછી બેસતું વરષ તરીકે મનાવવામાં આવે છે.
હા સાચી વાત કીધી તમે, અને દિવાળી ના દિવસે લોકો નવા નવા કપ કપડાં પહેરીને સવાર ને મંદિર જાય છે, અને બેસતું વર્ષ ના દિવસે બા ધા આ પોતપોતાના ઓળખીતાના ઘરે દિવાળી અને બેસતા વરષની શુભકામનાઓ માટે જાય છે.
હા સાચી વાત છે અને આપણે અગર બીજાના ઘરે જઈએ, તો મોટા લોકો નાના લોકોને ગિફ્ટ પણ આપે છે અને, એમના માટે જમવાનું પણ આયોજન કરવામાં આવે છે.
હા સાચી વાત કધી તમે.
હા અને દિવાળી ના દિવસની પછી નો દિવસ એને બેસતું વરસ તરીકે કહેવામાં આવે છે, કે એ અને એની પછી ભાઈ બીજ આવે છે, બેસતું વર્ષ એટલે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પહેલો દિવસ કહેવામાં આવે છે.
સાચી વાત કીધી.
અને આમ આપડે જોવા જએ તો બે દિવાળી મનાવામાં આવે છે, એક દિવાળી જે આપણેે મનાવીએ એ અને બીજી એક દેવ દિવાળી તરીકે પણ મ નાવામાં આવે છે, તો આપણેે દિવાળી જોવા જઈએ તો આપડી દિવાળી અમાસ ના દિવસ આવે છે અને દેવ દિવાળી એ પૂનમ ના દિવસે આવે છે, જે ભગવાન માટે વાત છે.
હા સાચી વાત કીધી, અને દેવ દિવાળી ના દિવસે બધે મંદિરોમાં દીવાથી આખું મંદિર સજાવવામાં આવે છે અને, બધા દર્શનાર્થીઓ દર્શન કરવા પણ જાય છે.
હા સાચી વાત છે. દિવાળીમાં બધાના આજે દિવાળીના દિવસો હોય છે જે પંદર દિવસ સુધી હોય છે લગભગ, અને એ બધા દિવસોમાં આપણા ગુજરાતી લોકોના ઘરની બહાર આપણને ખૂબ જ સરસ. સરસ દીવા જોવા મળે છે અને આખી રોનક જ અલગ હોય છે એ સમયની.
હા સાચું કીધું તમે.
હા અને હવે પછી એની પછી ના તહેવાર ની વાત કરીએ તો ગુજરાતી બેસતા વરષ પ્રમાણે સૌથી પહેલો ઉત્તરાયણ નો તહેવાર આવે છે.
હા ઉત્તરાયણમાં આપણે અ ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આપણે પતંગ ધાબે પતંગ ચગાવએ છ છેએ અને અલગ અલગ પ્રકારની ચીકીઓ પણ આપણે ઘરમાં બનાવવામાં આવે છે.
હા અલગ અલગ પ્રકારની ચી્કી, લાડુ એ બધું ખુબ જ ખાવામાં આવે છે અને આમ જોવા જઈએ તો ઉત્તરાયણ બે દિવસની હોય છે, એક છે જે ઉત્તરાયણ હોય એ અને બીજી એને પછીનો દિવસ પણ વાસી ઉત્તરાયણની જેમ મનાવવામાં આવે છે.
હા સાચી વાત કીધી દિવસે આખા આકાશમાં પતંગોની લહેર ફરવામાં આવે છે અને રાતે ફટાકડા ફોડવામાં આવે છે.
હા અને આપણે ઉતરાયણ પછી જોવા જઈએ તો હોળી ધુળેટી નો દિવસ આવે છે.
હા સાચી વાત કીધી. હોળીમાં પણ બે દિવસ હોય છે એક આગળનો દિવસ હોળી તરીકે મનાવામાં આવે ને પછી બીજો દિવસ ધુલેથી તરીકે મનાવામાં આવે છે.
હા અને હોળી ના દિવસે જે અહ ઝાડના લા કડા હોય, થડ હોય એ બધાને એખઠા કરીને એના સર અહ અલગ અલગ પ્રકારની વસ તોઓ અં-અંદર મૂકીને સળગાવામાં આવે છે. અને એમ કેહેવાય છે કે ઠંડીના દિવસો પૂરા થયા પછી હોળી મનાવે અને ત્યાર પછી ગરમી ચાલુ થઈ એવું કહેવાય છે.
હા, સાચી વાત કીધી. તેની પછી ધૂળેથી આવે છે ત્યારે બધા લોકો એકબીજા પર ગુ-ગુલાલ લગાવે છે અને આહ હોલી મનાવે છે અને પિચકારીથી પણ એકબીજાથી અહ એકબીજા જોડે રમે છે. ત્યારે-ત્યારે પણ ખુબ મજા આવે છે અને ત્યારે ઠંડાઈ પીવાનું પણ મજા આવે છે.
હા, અને નાના છોકરાઓમાં તો ધૂડેથી નો અલગ જ ઉત્સાહ હો જોવા મળે છે. અને આપડે હોળી પછીની વાત કરીએ તો કયો તહેવાર આવે?
હોલી પછી તો રક્ષાબંધન આવે.
હા, સાચી વાત છે. રક્ષાબંધન તો ભાઈ બહેન નો ખુબ જ સારો અને પ્રખ્યાત તહેવાર છે.
હા, સાચી વાત કીધી.
રક્ષાબંધનમાં બહેનો ભાઈઓને રાખડી બાંધે છે અને તેની રક્ષા કરે એવું માને છે. અને અમુક જગ્યાએ આરતી પણ ઉતારવામાં આવે છે.
હા સાચી વાત કીઘી અને ભાઈઓ રાખડી બાંધવાને બદલે બહેનોને ગિફ્ટ પણ આપે છે. અલગ-અલગ પ્રકાર
હા સાચી વાત છે અને બેન પણ જયારે રાખડી બાંધવા જાય ત્યારે મીઠાઈ કે એવું કશું અ સારી વસ્તુ લઈને
હા સાચી વાત કી હમ.
અને રક્ષાબંધન પછી જોવા જ જઈએ તો કયો તહેવાર આવે?
ગણેશ ચતુર્થી આવે છે.
હા, સાચી વાત છે. ગણેશ ચતુર્થીમાં બધા લોકોના પરિવારમાં કા તું સોસાયટીમાં એ જે જગ્યાએ રહેતા હોય ત્યાં ગણપતિ ને બેસાડવામાં આવે છે. ગણપતિ ભગવાનને અને તેમની પૂજા કરવામાં આવે છે.
હા, સાચી વાત કીધી. અને મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણપ-ગણેશ ચતુર્થી એ ખૂબ જ ધૂમધામ તરીકે મનાવામાં આવે છે. તમે લાલ ભાગચાર આ રાજા ની તોજ વાત સાંભળી જ હશે.
ખુબજ વધારે ભીડ હોય છે અને તે ખૂબજ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશ થી લાલબાગ ચ રાજાના દર્શન કરવા આવે છે.
હા ત્યાં ભીડ પણ બહુ હોય છે લોકોને ત્રણ ચાર કલાકની લાઈનમાં ઊભું રહીને દર્શન કરવા માટે રહેવું પડે છે.
હા સાચી વાત છે અને ગણેશ ચતુર્થી નો તહેવાર દસ દિવસ સુધી મનાવવામાં આવે છે અને દસમા દિવસે ગણેશજીને વિસર્જન કરવામાં આવે છે.
હા સાચી વાત કીધી તમે. અને આ. ગણેશ ચતુર્થી ના દ દરમિયાન મોદક બનાવામાં આવે છે અને એમના લાડુ પણ બનાવામાં છે અલગ અલગ પ્રકારના પ્રસાદો પણ ધરાવવામાં આવે છે.
હા જે ગણપતિને ખુબ જ અ પ્રખ્યાત છે અને આપણે ગણેશ ચતુર્થી પછી ની વાત કરીએ તો એની પછી આવે છે નવરાત્ર.
હા.
અને નવરાત્રી પણ દસ દિવસનો તહેવાર છે કે જ્યાં દસે દસ દિવસ લોકો ગરબા ગાઈને માતાજીની આસ્થા અને પ્રાર્થના કરે છે અને દસમા દિવસે દશેરાની જેમ મનાવવામાં આવે છે.
હા નવરાત્રી ગુજરાત ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત તરીકે રમવામાં આવે છે લોકો ગલીએ ગલીયએ નવરાત્રી નું આયોજન ગરબા નું આયોજન કરે છે અને ગરબા રમે છે અને ગરબા. મોડી રાત સુધી ચાલતા હોય છે.
હા અને નવરાત્ર્રીમાં માતાજી ન નામ લેવું અને એમની પ્રાર્થના કરવી એનો તો એક અલગ જ અનુભવ છે. લોકો અ. બધા દિવસે આરતી કરે છે પ્રસાદ. કરે છે અને બધા એક. આસ્થાથી આ તહેવાર મનાવે છે.
હા સાચી વાત કે તમે.
અને હવે જોવા જઈએ તો તો નવરાત્રી તો દેશ વિદેશમાં એવું નહી કે આપણા ખા ભારતમાં પણ જુદા જુદા દેશોમાં પણ ખુબ સારી રીતે મનાવવામાં. આવે છે અને. ત્યાંના લોકો પણ આપણા સંસ્કૃતિને સારી રીતે. તે માને છે અને ઉજવે છે આપણા તહેવારો.
હા સાચી વાત કીધી અને દશેરા ના દિવસે રાવણ દહણ કરે છે અને પછી ત્યારબાદ જલેબી ફાફડા ખાવામાં આવે છે, અને ફટાકડા પણ ફોડવામાં આવે છે.
હ સાચી વાત છે હવે. આપણેે. ભારતીય સંસ્કૃતિ જોવા જઈએ તો એ એ તો ખૂબ જ અલગ અલગ તહેવારો મનાવે છે અને એટલે આપણી ભારતીય સંસ્કૃતિ આખા દેશ પ્રદેશમાં. ખુબ જ પ્રખ્યાત છે, ખુબ મજા એ અને ખુબ સારું લાગ્યું. તમારી જોડે. આપણા ભારત ના તહેવારો. વાતો કરીને. તો હવે આગળના તહેવારની વાતો આપણેે ફરી ક્યારેક કરીશું.
હા ચોક્કસ.
હા નમસ્તે.
નમસ્તે.